હવા જ આવે છે ને.
હા આવે છે. કેમ છો.
બસ મજા આમાં.
જામ લીધું.
હાવે જમી લીધું.
આજે આજે આપડે પિક્ચરો વિશે વાત કરીએ બરોબર ને.
હા આપડે પિક્ચરો વિશે વાત કરીએ.
તો તમને ખબર છે. નવા પિત. ચકા કયા આયા છે.
ના મને. પેલેથી એ નાનકડો હતો પિકચર જોવાનો રસ વધારે હતો પણ હવે જેમ જેમ મોટા થઈ રહ્યા એમ પચર જોવાનું રસ ઓછો થતો તારો.
હા એ તો છે જેમ જેમ મોટા થઈ એમ એમ પિક્ચર જોવાનો રસ ઓછો થતો જાય છે પરંતુ જે કોમેડી પિક્ચર હોય એ તો તોય પણ તેમ છતાં પણ જોવા ગમે જ છે હજુ પણ.
હા એટલે જે ફેસબુકમાં શોર્ટસ આવે ને જેમ મોવીને એ થો વધારે જોવાની મજા આવે કારણ કે એના જેમ મેન એશન હોય ને એ જેમ મોકેલી હોય ને. એ ર બધા મજા આવે.
હા એ તો છે તમને કેવા પિક્ચર જોવા ગમે ગુજરાતી હિન્દી.
અને હિન્દી એ ગમેીન ગ. ગુજરા દિેગ મેરા. અને આઈ થિંક વધુ સાઉથ. ના જે પિક્ચરો આવે ને બહ ગમે અ કે અમે એક્શન ને બધું હોય.
હા એ તો સાઉથ ના પિક્ચરોમાં એક્શન હોય, પછી કોમેડી પણ એટલી જ હોય. એમાં--. પછી તમને એમ કેટેગરી આપડે આપીએ કોમ નડી હોરર તો એવી બજામાં કેવા પિક્ચર જોવા પસંદ હોય? એક્શન વાળા કે
અને એક્શન પણ વધારે ગમે. કોમેડી પણ બહુ ગમે.
તમે ગુજરાતી પિક્ચર જોયેલું છે, જમકુડી?
ઓવે
કેવું વિચારશે એ
એકદમ સારું છે. બહુ મજા આવે છે, બધા જ જોવા જેવું જ છે. એનામાં ફૂલ કોમેડી છે.
હા એટલે જ ને પછી જમકુડી પછી જે સ્ત્રી વન ને સ્ત્રી ટુ જોયુ છે?
હા એ પણ જોયું જ છે. એના પણ ફૂલ કોમેડી છે. ગુજરાતી પિક્ચર તો અમે કોમેડી જોએ છે. બહુ
હા એ તો છે. ગુજરાતી પિક્ચરમાં કોમેડી વગર ગુજરાતી પિક્ચર લાગે જ નહી.
પાસે અમુક એવા પિક્ચરો હોયને કે જે, આપણે પાંચ વખત જોઈએ કે છ છ વખત જોઈએ. એમ મજા જ આવે કારણ કે એ કોમેડી એટલી બધી હોય ને એ જ જોવાની જે કેટલી મજા આવે મતલબ
હા એ તો છે. કોમેડી પિક્ચર જોવા જ જોવા મજા આપડે મનો--.
અને બાચુ જે કપા બધા જે છે ને સાઉથ ના. એ બહુ એક્શન વાળા એટલે એનામાં મજા આવે ને. બધા મચર મજા અલગ અલગ જ હોય છે, પણ સાઉથમાં અલગ છે, ગુજરાતી તો ગુજરાતીની મજા અલગ છે અ ગુજરાતી બી નેચરમાં આપડે જેમ બોલ બધાની બધુ બોલે ને આપણી ભાષા ગુજરાતી છે. અને એ ગુજરાતી બોલે ને એ આપડા શબ્દો વાપરે એટલે આપે મજા મજા આવે
હા એતો છે. વધારે બજા આવે. ગુજરાતી વિચારવા હતા અને હિન્દીમાં પણ મજા આવે. પરંતુ ગુજરાતી જેટલી ના આવે. અમે થિયેટર માં જોવા જઈએ ને તો, ગુજરાતી પિક્ચર લાગ્યું હોયને કોમેડી, તો જ જોવા જઈએ થિયેટરમાં થિયેટરમાં. ન તો અમે ગુજરાતી સિવાય હિન્દી પિક્ચર આજુ જ સુધી થિયેટર માં જોવા નથી ગયો.
હમ હું તો પેલા એક વાર ગઉ હતો લાવણ પિક્ચર જોયું સૌથી પેલું પિક્ચર મેં જોયું તું લાવણ હ પાંચમાં કે છઠ્ઠામાં હતોને ત્યારે પેલું જોયું તું
ગુજરાતી
ના ગુ ગુજરાતી તો હજી એક જ જોયા જ એની પિકચર એ ખાલી એક જોયું તું બી
હા એક પિક્ચર તો આપડે સાથે જોવા ગ
હ આપડે સાથેજ હતા એમ
જમકોડિયા તું એ
નથીી એક વ્ચી એક જોયું તું બસ હંગ જાર પો વિચારો જોયા છે
હા આપડે પછી એક હિન્દી પિક્ચર પણ જોવા ગયા હતા કયું હતું ગોલમાલ હતું કે હાઉસફુલ હતું.
ઓ હઉસ પણ ફવાર હતું. એજ કહું ને એટલા જ પિક્ચરો જોયાજ.
મેં પણ એટલા જ જોયા છે અને એમાં એ એક હાઉસફુલ ફોર જ હિન્દી છે બાકી જે બે જોયા ને એ બંને ગુજરાતી છે. અને બાકી બધા પિત્ તો પછી. બાકી બધા પિક્ચર તો હું ટીવીમાં જ જોઈ લઉં છું. કારણ કે થિયેટર માં જવાની આળસ થાય છે.
અને હવે એટલી મજા જ નથી આવી કારણ કે બધાને પર્સનલ ફવાનું હોય પછી આપડી એલઈડી એટલી મોટી હોય કે આજી બેઠા હોય ને આપણે એમ જ લાગે હું. બે હ થિયેટરમાં બેઠ. થ એવું જ લાગે. પછી બધું ક્યાં ઉમર જવું બધું કંટા આવે બધાન ઘરે એસી હોય પર્સનલ. એટલે આપડે એમ જ લાગે અને આઈકર એવા હોય કે એલસીડી ના કે એમ જ લાગે કે ઉમમ્યાઠાઈએ આપડે. એટલે હવે મા ઈચછ ઓછી થતી જાય.
હા અને બીજું કે થિયેટરમાં ટિકિટોનો ભાવ પણ એટલો બધો વધી જ વધતો જાર ને એના કારણે લોકો ટાળવાનું વધાર કરે છે.
હા એજ ને પાછા આવતાય નથી. આખું ખાલી હો એમ. શોને સિટિંગ હોય તો પચાસ જણા હોય કે સાહીઠ જણા હોય બસ. એમ કઈ વાતું જ નથી. સોનું હોય તો દસ જણા વીસ જણા બસ.
હા એટલે જ ને જો એની જગ્યાએ તે ટિકિટો થોડી સસ્તી રાખે ને તો લોકો જોવાય આવે ટોકીઝમાં પરંતુ આના કારણે લોકો આવતા જ નથી કારણ કે હવે જો આપડે જોવા જઈએ તો આ આપડે નેટફ્લિક્સ છે બરોબર પિક્ચરો જોવા માટે તો એનો મંથલી પાસ ક્યાંક ત્રણસો નવ્વાણું નો આવે તો હવે તમે ત્રણસો રૂપિયાની ટિકિટ ખર્ચીને ટોકીઝમાં જોવા જાવ તો એક જ પિક્ચર જોવા મળે ત્રણસો નવ્વાણું નો મંથલી પાસ લઈ લો તમે તો તમને ઘણા બધા પિક્ચરો જોવા મળે કેટલા નવા આવે બધા પિક્ચરો જોવા હોય તો જોવા મળે.
હા અને પાછું આપડે જો હો ને તારે તો જે આવતું ને મવી તો સ્ટાર્ટિંગમાં મહિનો હોય કે ભાઈ આવે નહી બાકી તો આ ભી એલઈડીમાં જ આવી જાય છે એમ જ બેઠા બેઠા જોઈ લઈએ. એમ થાય કેમ પૈસા ખર્ચે જઈએ આવાનું જ છે ને બચીએ.
હા એટલે જ ને.
પછી એમાં આવી જાય. ડાઉનલોડ પણ થઈ જાય.
ફ્રીમાં પણ ડાઉનલોડ થાય રહ એવી ઘણી બધી વેબસાઈટો પણ છે જેને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય અને જોઈ શકાય તમને ખબર છે નામ કે જણાવું.
અચછા એમ નામ ગણાય
એમાંથી મને મેં એક નામ સાંભળ્યું છે મેં વાપરી નથી એ વેબસાઇટ પરંતુ ખાલી નામ સાંભળ્યું છે નેટ મિરર કરીને એપ્લિકેશન છે.
હા
તો એ એપ્લિકેશનમાં ને આપણે પિક્ચરો ડાઉનલોડ ના કરવા પડે ખાલી ડાયરેક્ટ જ આપણે પિક્ચરો જોઈ શકીએ અને નવા જે હમણાં આપણે વેલકમ રાખશે તો એ પિક્ચર પણ આપણે એમાં જોઈ શકીએ પછી આ હાઉસફુલ ફાઈવ ના ટુ પાર્ટ્સ હતા તો એ પણ જોઈ શકીએ એવી તો બધા પિક્ચરો જોઈ શકીએ આપણે એમાં.
અને એમાં જે પિક્ચરોમાં ક્યારે મજા આવે કે અમુક હીરો જે હોય એ આપડ ફેવરેટ હોય કે જે બોલવાની સ્ટાઈલ હોય એને બહ મજા આવે એમાં ખાસ કરીને ગુજરાતી જેમ બોલતા હોય ને એની મજા આખી અલગ હ છે.
હા હા એક્ટિંગ જ એમની ગુજરાતી પિક્ચરોમાં તો એક્ટિંગ જ એવી કરતા હોય ને બોલવાની સ્ટાઈઇલ ને કે આપણને જોવાની મજા આવે અને રસ પણ પડે હિન્દી પિકચ ચરોમાં કેટલીક વાર એવું થાય છે કે કંટાળો પણ આવે છે પરંતુ ગુજરાતી પિક્ચરમાં મને આજ સુધી એક પિકર અચારમાં કંટાળો નથી આવ્યો.
હમ અને એકલાને મજા આવે ર જોવાની કે ભાઈ પરીવાર સાથે. કેમ મિત્રો સાથે. એ તું જોવાન વધાર પસંદ કરે.
ઘરે બેઠા-બેઠા એટલો આવતો હોય હું એટલો જ જોવાના, આખો પરિવાર સાથે બેહીનેય અમે જોઈએ કેટલીયે વાર. કેટલીક વાર અમે આખો પરિવાર સાથે બેહીન જોઈએ નહીતર હું તો હું એટલો જ જોતો હોઉં મોસ્ટલી.
બરાબર.
તમને
અને તો હું હજી એટલી બી મૂવી જોઈ જ નથી, બધી જે જોવું છે એ બધું એકલા જ જોઈએ, અને જે ઉમર ગયા એમાં બધા ભાઈ ને બેન ને એમના સાથે જ ગયેલો છું પરિવાર સાથે.
હા તે એ મારે પણ એવું જ છે. ટોકીજમાં ગયો હતો પરિવાર સાથે જ ગયો છું. અને નવા પિક્ચર આયો નવા પિક્ચર આવે તો કેટલીક વાર પિક્ચર ટી વી પર આવતા નથી હોતા ડાયરેક્ટ જ નીકળી જાય છે, તો એવા પિક્ચરો પછી જો લાગે ને કે બહુ રસ જ જો જોવા જેવો હતો તો એ પછી એ બધા પિક્ચરો હું ઓનલાઈન ડાઉનલોડ કર દઉં વેબસાાઈટ ઉપરથી, તો આરામથી ડાઉનલોડ પણ થઈ જાય છે. અને પછી શાંતિ થી ફોન માં કે ટી વીમાં જેમાં જોવું એમાં જ જોવા મળે આપણને.
હા હવે તો હે ને ઓ ટી ટી એટલી બધી થઈ ગઈ છે ને એપ્સ તો, એટલે અંદર બધી જ મૂવી આવી જાય કે હિન્દી હોય કે, તેલુગુ હોય કે પછી ગમે તે હોય, ગુ ગુજરાતી હવે તો ઇંગ્લિશ પણ આવી ગઈ.
હા એ એટલે જને.
માં ખબર ઓછી પડે છે પણ એ એ જે એમની એક્શન હોય કે જે એમ એ પણ મજા આવે. સસ સાંભળવાન મજા આવે.
હા એ તો છે. એ ઇંગ્લિશમાં પણ ઈંગ્લિશમાં મને થોડોક ઓછો રસ કારણ કે આપણને સમજ ના પડે ને લેંગ્વેજ માં. જે-જે ગુજરાતીમાં સમજ પડે કે હિન્દી માં સમજ પડે એવી.
હા ઈ તો વાત સાચી જ છે. આ ફિલ્મ અમાણી પણ એ એટલી જ હોય છે. પેલા કમાણી બહુ હતી, હવે બધાને ઇન્ટરેસ્ટ ઓછું થતું જાય છે.
એટલે પેલા લોકો બધા ટોકીઝમાં ટિકિટો લઈને જોવા જતા, એના કારણે શો બધા ફૂલને ફૂલ રહેતા, ને હવે લોકો એક જ અહ એક વાર પિક્ચર ફ્રીમાં ડાઉનલોડ કર દે ઓનલાઈન ઈલિગલ વેબસાાઈટ હોય કે એના ઉપર થી અને પછી આખો પરિવાર સાથે બેહીને જોઈ લે એટલે ઈ બધી ટિકિટો ના પૈસા જે બચી જાય, એના અમ કારણે ફિલ્મો એટલી બધી કમ કમાણી પણ નથી થઈ શકતી ઈ બધાને.
હા એજ ને. એ વાત તો સાચી જ છે. સારું લોતો.
સારું તો મળીએ પછી. બાય.